હા ભાઈ મજામાં જ છે. તમે કેમ છો?
ઓપન મજામાં જ છું. શું કરો છો?
કઈ નઈ ફક્તો બેઠા જ છે. તમે શું કરો?
અરે અમના જે ચોપડી વાંચી હતી અમના. હ બેઠો છો હાલ
એવું છે કઈ બુક વાંચી?
હા કઈ રોબોટિક્સ ને લગતી બુક. કતી કઈ
એવું છે? તો તમને કયા કયા પ્રકારની બુક્સ વાંચવાનું ગમે છે?
મને વૈજ્ઞાનિક સાહિત્ય વાંચવાની બહુ મજા આવે છે. હાલ હમ આ હાલમાં રસાયણિક પ્રક્રિયા કેવી રીતે થાય છે ઘણી બધી તેની વિશેની લગતી માહિતી છે, પછી જે આપણા જૂના જે આપણા સાહિત્યકારોએ બુક લખી હોય પોતાના ગુજરાત આપણા ગુજરાતની જે રચનાઓ છે જે મહારાજ મહારાજા તે બનાઈ ગેલા હતા. એબધી રચનાઓ વિશેની માહિતી જાનવાની બહુ ઉત્સુકતા હોય છે, તેમજ આપણા પુરાણક તત્વો અને જે બુકોની જે, રચના થયેલી ઘણા બધા લેખકો એ રચના કરેથી તો અમુક હોય કે ભાઈ ઇતિહાસને લગતી હોય, અથવા તો હાલના જે ભવિષ્યમાં જે થનારું છે, તે પણ લખ્યું હોય ઘણા બધા પ્રિડિક્શન લગાવી હોય. એ બધી પ્રેડિક્શન જોવાનું વાંચવાની એના વિશે સમજવાની અને આપણું જે મગજ છે તે મગજ કઈ રીતે કામ કરે છે, અથવા તો એમાં વિચાર છે વિચાર વિચારસરની દિમાગમાં કેટલા ભાગ છે, કયો ભાગ શું કામ કરે છે. અને એની રચના કે પ્રકારની છે. એ બધી માહિતી જાણવાની મને બહુ જ મજા આવે છે એટલા માટે મારે બૂક વાંચવ પડે છે તમે બૂક નથી વાંચતા સ્થાપન તમે બુક વાંચો છો
હા હું પણ ઘણી, બધી અલગ અલગ સા ત કે માઇથોલોજી સ્ટોરી લાઈન અથવા જૂના પુરાના જે ઇતિહાસો હોય છે, તેના વિશેની માહિતી જે હોય છે એ બુક્સ વાંચે છો. અને સાથે સાથે જે ડાયરેક્ટર ગા બુક્ વિઝ્યુઅલ બુક્સ અથવા સીરીઝે બુક્સ એવી બધી બુક્સ મે હું ઘણી વાંચું છું કેમ કે તેમાં ઘણી મજા આવે છે મનોરંજન થાય છે અને એન્જોય પણ થાય છે અને મેં સાથે એ બક્ વાચો કે જે બુક્સ પર કોઈ મુવીઝ સીરીઝ યા વેબ સિરીઝ એવું બનાવ્યું હોય એ બુક્સ સાછા ની પણ મને ઘણો ગમે છે. જ કેમકે મે જો કેમ કે જે બુક્સ હોય છે. ને ત બુક્સ વાંચીને પછી એના ઉપર જે મુવીસ અથવા સિરીઝ બનાવ આવે છે ને તેમાં ઘણો આનંદ થાય છે. ચમ હું, જોવા જાવ તો ઓડે એક મસ્ત ફેમસ ચેડીસ ગેમ ઓફ થ્રોન કરીને એ એક આખી બુક છે, એના અલગ અલગ પાર્ટ છે ત્યારબાદ તેના ઉપર એક આખી સિરીઝ બનાવામાં આવી છે.
હાા એટલે તમે મૂવીઝ પણ વા જોવો છો અને સાથે સાથે બુક પણ વાંચ્યો છો તો તમારા આધારે બુક વાંચવું સારું કેહેવાય કે મુવી જોવી સારી કેહેવાય
મારા હિસાબથી હું કહું તો મુવીઝ જોવું તે ઘણું ઘણું વધારે પડતું સારું છે પણ ઘણી બધી ઈવી બુક્સ પણ હોય છે કે જેના પર મુવીઝ નથી બનાવી શક ફક્ત એને લખવામાં જાય છે તેથી હું વાંચવા વધારે પ્રિપેર કર છું સાથે સાથે
વાત કરીએ તો આજકાલના જે જનરેશનની છે તો એ લોકો તો માત્ર ને માત્ર મૂવીસ જ જોય છે એમને બુક્સ વાંચવામાં એટલો રસ હોતો નથી તો એમને બુક વાંચવા માટે પણ પ્રોત્સાહિત કરવા જોઈએ તમારું શું છે
હા એ વાત તો સાચી છે
અને જે મવી મવી ના જે રચેતા છે ડાયરેક્ટરની વાત કરી તો આજકાલ કેવી મુવીસો લોન્ચ કરે છે આ આપે મુવીઝ કહેવાય તમારું શું કેવું આ જુના જમાનાની મુવીઝ સારી હતી કે હાલમાં જે મુવીઝમ બોલવુડમાં લોન્ચ થાય છે તે આ બે સિવાય પણ ઘણી બધી ઇન્ડસ્ટ્રી એ છે કે ભાઈ જે સારી સારી મુવીસ લોન્ચ કરે છે એ બોલિવુડ સિવાય તમારી પાસે કઈ અન્ય ઇન્ફોર્મેશન છે મવીઝ છે તો જણાવો ને
હ તો હું કહઉ તે મુવીઝ જે બનાવે છે જે ડાયરેક્ટર હોય છે તે હાલના સમયમાં ઘણા એટલા સારા ડાયરેક્ટર હોય છે તેઓ ઘણી સારામાં સારી મવીઝ બનાવે છે અને ઘણા લાખો રૂપિયા પાડે છે અને જોવા જાવ તો જે મુવીસ હોય છે તે ઘણા અલગ અલગ ડિફરન્ટ કેટેગરીસમાં બનાવવામાં આવે છે જેમ કે બોલીિવુડ જેમાંથી આપણા મોસ્ટ ઓફ ધ મુવીઝ જોયએ છે મોસ્ટ તો આપલી લવ સ્ટોરી અને લવ સ્ટોરી પર હોય છે ને કોમેડી બે છે અને તમે સાથે જોવા જાવ તો સાઉથ ન્ડસ્ટ્રી મલયાલમ ન્ડસ્ટ્રી તેલુગુ ઇન્ડસ્ટ્રી એમાં જોવા જ તો તમને હોરર થ્રીિલર કોમેડી બધા પ્રકારની મુવીઝ જોવા મળશે પણ હું મોસ્ટ ઓફલી જોઉં તો હું મોસ્ટ ઓફલી બોલીવુડનીૂવી નથી જોતો હું હું કે સાઉથની મવી જોઉ છું અને મોસ્ટ ઓફલી હોલવુડની મુવી જોઉ છું અને હોલવુડની મવીમાં પણ ઘણી હું કહ તો આપણા સ્ટુડિયો કરતા બહારના સ્ટુડિયોઝ ન ઘણી સરસ સારી અને સારી મુવી હોય છે કેમ કે એ લોકો ની જે મુવીઝ હોય છે તેમાં લોજિક હોય છે અને તેમાં બાળકોને શીખવા મળે એ હિસાબે મુવીઝ બનાવવામાં આવે છે આપણે ત્યાંની મુવીઝમાં જોઈએ તો બોલીવૂડ ન ફક્ત લવ સ્ટોરી જ આપવામાં આવે છે કે અમે આ નાનપ થી બાળક નાનપણથી લવ ગ્યું મોટા થીયાને લગ્ન થઈ ગ્યું. એ વસ્તુ કઈ એનો કોઈ સેન્સ જ નથી. તમે બો બો હોલીવુડ જોવા જશો તો તેમાં તમને ઘણું સારું સારું જોવા મળશે. તેમાં તમને બતાવશે કે કા કોઈ એવી ઈન્જિનિયર કેવી ઈતના બને, હેકર કેવી બની શકે. તમે એક મોટર સાયકલને ડેવલોપ કેવી રીતે કરી શકો, તમે કયા હિસાબ ને કઈ સિચ્યુએશનમાં કઈ રીતે કંટ્રોલ કરી શકો અને સાથે સાથે એમાં માઇથોલોજીકલ મુવીઝ પણ બનાવામાં આવે છે. જેમકે પે લાના જહાન આવા આવા રાજા તા, આ રાણી હતા, આ ભગવાનો હતા, ભગવાનો વચ્ચે આઈ રીતે ફાટ ફાઇટ થઈ હતી. તો આમ ઘણું એટલું ડિટેલમાં અને એટલું સારી રીતે જણાવામાં આવે છે અને તમે જોવા જાવ તો હોલવુડને મુવીઝ એસ બહ જોરદ તમે હોલવુડની મહિના બી એફ એસ જોઓ ને તો તમને કહે કે આ તો રિયલમાં જ હશે, આ વસ્તુ નકલી છે જ નથી એવી રીતે તમે કહો. કેમ કે મો સ્ટોપલી જોવા જાય તો જે આ હોલલીવુડ ને મુવીઝ છે. તેમાં જે સ્ટોરી લાઈન હોય છે તે એકદમ લોજકલ હોય છે તમે એમાં જોઓ તો મોસ્ટ ઓફ બુક મસ્ત મૂવી હોય છે, અને સાથે સાથે તમે જોઓ તો અલગ અલગ હોલવુડમાં અલગ અલગ સ્ટુડિયો પણ હોય છે, કોલંબિયા સ્ટુડિયો. બયાર હ. વોનરડર સ્ટુડિયો, માર્વલ સ્ટુડિયો, ડીસી સ્ટુડિયો, પછી પેગન્ પ્લેસ સ્ટુડિયો એવા ઘણા અલગ અલગ થાય છે, અને એ સ્ટુડિયો પોતા પોતાની ફિલ્મ અને પોતા પોતાની સિરીઝ એક અલગ પેટર્ન ને બનાય છે. અને તમે એ જોવા જાવ તો મોસ્ટ ઓફ હાલમાં તો ઘણી બધી એવી સિરીઝ ના મૂવી છે, જે આપણે જોઈ ને તો આપણને ગમી જ જાય કેમકે એ અમુક જે મવી હોય છે તે, બુક્સ પર બનાવવામાં આવે છે. અને અમુક મવી ઇતિહાસ પર બનાવામાં આવે છે મોસ્ટ ઓફલી તમે જોવા જાવ તો ગ્રીક માથોલોજીમાં ભગવાન વિશે જણાવ્યું છે કે, હેડીસ પસાઈડન એના ઉપરથી હોલિવુડ ઘણી મુવીસ બનાવી છે બે ત્રણ અને હવે એના ઉપર સિરીઝ પણ બનાવે છે. જેથી એમાં પણ ડિટેલમાં બતાવે છે કે, હેડી ઝૂએસ પસાયડન એવા ભગવાનો કઈ રીતે હતા. એ લોકો સાથે શું થયું તું અને પુરાના જમાનામાં ઈજિપ્ટમાં શું થતું તું. એવું બધી માહિતી આપણને એ પૂરેપૂરી ડિટેલમાં આ પે છે અને ઘણી એવી મુવીઝ છે, જેમાં આપણને બતાવે છે કે આ પડે જે ગાડી છે, ગાડી ને ડેવલોપ કરવા મા ટે અંદર શું જોવે. શું નાખીએ તો ગાડી કમ્પ્લેટ ચાલે ને, શું નહી નાખીએ તો તેનાથી કઈ ના થાય. એવી આમ ઘણી બધી ડિટેલમાં માહિ તે મળે છે. તમારે શું કેવું છે? કઈ મુવી વધારે પ સારી હોય છે, હોલવુડની હોય છે કે બોલીવુડની હોય છે?
આમ જોવા જોએ તો તમારી વાત સૌ અને સાચી જ છે હોૉલિવૂડની મૂવીિઝ એ નોલેજેબલ હોય છે અને લોૉજિકલ તો ઘણી હોય છે આ તો રહી મૂવીની વાત પરંતુ એમ છોકરાઓએ બુક્સ પણ વાંચવી જોઈએ એમને આ બુક્સ વાંચવાની આદત પાડવી જોઈએ પહેલેથી જેથી એમનું જે જ્ઞાન છે તેમાં વધારો થાય માત્રને માત્ર મૂવીઝ જોવાથી કે ભાઈ બધા ટ્રાવલિંગ કરવાથી એ જીવન જીવ્યું નહી કહેવાય એમને બુક્સ પણ વાંચવી જોઈએ બુક્સ આપણે મિત્ર હોય છે એનાથી આપણને ઘણું નોલેજ મળે છે અને બુક્સ વાંચવાચ કે આપણી યાદ ક્ષમતામાં પણ વધારો થાય થાય છે અને એ તમને અગરે જઈને એજ્યુકેશનમાં પણ ઉપયોગી બને છે શું કહેવું તમારું
આ વાત તો સાચી છે અને હું કઉ તો બાળકોને જે આપડે જે બુક્સ આપ છે એક તે એક લોજકલી બુક હોવી જોઈ કે એમાં ખબર પડે કે ઇતિહાસ છે જેમાં આપ વધારે જાણવા મળ એ બુક્સ જોઈ જેથી તે લોકો વધારે જામ શકે અને સાથે સાથે કહો તો બાળકોને જે વેકેશન આવે છે એ દ્વારાને એ લોકોને બહાર ફરવા મોકલવું જોઈએ જેથી એ લોકોનો માઈન્ડ ફ્રેશ થાય અને એ લોકો જાણી શકે કે આપણા જે આપણા જે છે છે તેના કરતા બીજા શહેરમાં શું અલગ છે શું ડિફરન્સ છે તે જાણી શકે પ
ચાલો આવે મારે કામ આવી છે તમને મળીને જે મને મઝ ન જે નોલેજ મળ્યું છે તે બદલ તમારો આભાર આપણેે આ વિષય પર પાછા વાત કરીશું થોડાક સમય બાદ